અવાજ આવી રહ્યો છે મારો
હા મારો અવાજ આવી રહ્યો છે અને તમારો પણ આવી રહ્યો છે તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે હવે જુઓ ને અમારે ગામડાઓમાં હમણાં હાલમાં વીજળી ની એટલી તંગીઓ ચાલી રહી છે. કારણ કે વધુ પડતું વરસાદને કારણે જે વધુ પવન ફેંકાઈ રહ્યો છે જેથી કરીને હમણાં કેટલા બધા થાંભલાઓ તૂટી ગયા છે અને જેના તારો જાય રહ્યા છે અમારા ફળિયામાં તેમાં હમણાં વધુ વરસાદને કારણે જે હવા વધુ સ્પીડોથી આવી રહી છે જેથી કરીને ઝાડવાઓ તૂટી ગયા છે તે તેમના પર પડ્યા છે જેથી કરીને હમણાં વીજળીઓ એકદમ ઓછી આવી રહી છે જેથી કરીને હમણા મોબાઈલોમાં ચાર્જ નથી અને ઘરમાં લાઈટ પણ નથી જેથી કરીને તે લોકો ઘરના લોકોને ઘણી બધી એવી તકલીફો આવી રહી છે કેમ કારણ કે લાઈટ તો આપણા માટે હમણાં બઉ ઘણી જરૂરી થઈ ગઈ છે જેથી કરીને હમણાં એટલી બધી તકલીફો લાઈટો વગર આવી રહી છે કારણ કે મોટરો પણ ચાલતી નથી પંખાઓ ચાલતા નથી ફ્રીજો પણ ચાલતા નથી અને જમવા માટે જે બનાવીએ છીએ ત્યાં આપણને લાઈટની ખુબ જરૂર હોય છે પરંતુમ લાઈટ હોવા ના કારણે આ લાઈટ પણ નથી જેથી કરીને ગામડાઓમાં હમણાં ઘણી બધી તકલીફો આવી રહી છે તમે શું કેવો છો?
હા સાચી વાત છે હમણાં વરસાદના કારણે વરસાદ એટલો આવ્યો છે. કે તેના કારણે જે જીબી વાળા છે આપડું ગુજરાત નુ વીજ કંપની એ લોકો બધી લાઈટોમાં કાપ મૂકે છે અને કાપ ના કારણે ઘણા બધા ગામડાઓમાં બે ત્રણ દિવસ લગી લાઈટ આવતી નથી. તમે જાણો છો હમણાં પાણી ના કારણે ટ્રાન્સફોર્મર છે તે ઉડી જવાના ચાન્સ કેટલા વધી જાય છે. કોઈ વાર વોલ્ટજ અ અપડાઉન થઈ જાય છે જેના કારણ થી બધા ગામડાઓમાં લાઈટ નથી આવતી બે ત્રણ દિવસ લગી. અને એ માટે સરકારે પણ આગળ જતા આ બધી પરિસ્થિતિ ના સર્જાય એના માટે કઈક પગલા લેવા જોઈએ. સરકાર બીજી બધી વસ્તુમાં તો બહુ પગલા લે છે અને ઘણું બધું કરે છે. પરંતુ આના માટે કઈ કરતા નથી તમે જાણો છો બહારના દેશોમાં જો લાઈટ જાય તો તેના માટે કેટલા કેટલા મોટા મોટા જનરેટરો રસ રસ્તા પર લાઈનમાં ઉભી રાખે છે. અને તેમાંથી વીજળીનું ટ્રાન્સફર કરે છે જેથી જે પબ્લિક છે એને સમસ્યા ના થાય એ માટે એ લોકોની સરકાર કેટલી જાગૃત છે. અને એ જ નહી બસો છપ્પન એવા બધા જનરેટરનો ઉપયોગ કરે છે આખા ગામોને ચલાવવા માટે. તમારે શું માનવું એમાં?
હા તમારી વાત એકદમ બરાબર છે કે એટલા બધા જનરેટરો મૂકે છે. પરંતુ હાલની સરકાર એવું કરતી નથી અને ગ ઘણા બધા શહેરોમાં તમે જોયું હશે તે પ્રમાણે હમણાં અંડરગ્રાઉન્ડ લાઈનો આવી ગઈ છે. લાઈટો માટે આવી ગઈ છે. પરંતુ હમણાં હાલમાં અમારા ગામડાઓમાં એવું કઈ પણ આવી રહ્યું નથી. તેથી કરીને ગામડાઓમાં હજુ પણ ઉપરની લાઈનો ચાલી રહી છે. જેથી કરીને વધુ મોટો વરસાદ, વધુ મોટો પવ હમણાં ઘણી બધી તકલીફો ચાલી રહી છે જેથી કરીને એ લોકો એટલે આગળ વધવું જોઈએ અને અંડર ગ્રાઉન્ડ લાઈનો કરવાડવી જોઈએ. પરંતુ સરકાર એવું કરતી નથી. જેથી કરીને લાઈટોની હમ એટલી બધી અછતો ચાલી રહી છે અને તકલીફો ચાલી રહી છે. દરેક ઘરે હમણાં લાઈટ નથી જેથી કરીને જમવાનું બનાવવાનું પછી પછી પાણી પીવા માટે લઇટો નથી, જેથી કરીને પાણી ઉકાળવા મોટર પણ ચાલુ થઈ શકતી નથી. જેથી કરીને એ ગામડાઓમાં એક જનરેટર તો મુકવો જોઈએ જેથી કરીને તેઓની લાઈટો ઘર સુધી આવી શકે. અને તે લોકો જોમવાનું પછી, પીવાનું પાણી સેફ્ટીઓ કરી શકે. પરંતુ સરકાર હમણાં હાલમાં એવું કઈ પણ ચાલી રહ્યું નહી. જેથી કરીને સરકારે એના માટ ટે આગળ આવવું જોઈએ. જેથી કરીને તે કરી શકે. તમે શું કેવો છો એના વિશે?
હા સાચી વાત છે. એમાં સરકારે બધું કરવું જ જોઈએ. મેં તો એટલું જ કેમ ગામ છે. ગામમાં દોઢસો વ્યક્તિઓ રહે છે. દોઢસો વ્યક્તિઓ ના ઘર કેટલા થાય. ચાલીસ થી પચાસ ઘર થાય. હવે ચાલીસ થી પચાસ ઘરના અંતરે એક મોટર ચાલીસ ઘર છે તો ચાલીસે ચાલીસ ઘરે મોટર એક એક મોટર તો રહે જ છે. તો એક મોટર ચાલે અને બીજા બે ત્રણ બલ્બો ચાલે એનું કનેક્શન આપવું જોઈએ સરકારે જેથી જો લાઈટની સમસ્યા હોય તો જનરેટર ચાલુ કરીને તે ગામમાં અ વીજળીનું ચાલુ રહે. અને થોડી ઘણી લાઈટો રહે. વધારે નહી પરંતુ થોડી ઘણી રહે એના કારણે જેથી એટલી સપોર્ટ તો થાય કે એટલીસ્ટ કે હા આટલી લાઈટ છે જેથી અમે આટલું કાર્ય તો કરી શકીએ. પીવા માટે પાણી ના હોય તો શું કરે માણસ? હમણાં તો બધી ઘણી બધી સમસ્યા ચાલી રહી. આવીને આવી તો સમસ્યા ચાલુ જ રહે તો પછી આગળ જતા વધારે મુશ્કેલી આવી સરકાર પણ એવી છે કે શું કરે ને શું નહી તમાર શું માનવું આમાં?
તમારી વાત એકદમ બરાબર છે. કે એવી બધી ઘણી બધી તકલીફો આવી શકે છે કે જેથી કરીને આપણે એટલું એ લોકો સરકાર લોકોએ આગળ આવવું જોઈએ તમે કીધું કો ત્રણ રો ચાલી શકે એટલે આપને વીજળી માટે વુંએ પરંતુ એ લોકો એવું કરતા નથી બેસ્ટ ઓપ્શન એ છે કે આપણે અડરગ્રાઉન્ડ લાઈન કરી લે જેથી કરીને એ બેધી કોઈ પણ આપત્તિ આવે ત્યારે થાંભલા ઉપર જે ઝડવા પડી જાય છે. જેથી કરીને લાઈટ આવતી નથી એની સમસ્યા સમાપ્ત થઈ જાય છે. પરંતુ એ લોકો હજુ આગળ આવ્યા નથી જેથી કરીને હજુ અડધે સુધી જેવી લાઈનો પોચી રહી છે. એ મારું માનવું એ છે કે દરેક ગામડાઓમાં એવી લાઈન હોવી જોઈએ જે અંદરથી પસાર થાય. જેથી કરીને કોઈ પણ સમસ્યા વરસાદ વખતે કે વાવાઝોડું વખતે આવી ના શક્યું હો અને બધાને પૂરતી લાઈટો મળી શકે. પરંતુ સરકાર એવું કરતી નથી જેથી કરીને હમણાં ઘણા બધા લોકોને હમણાં હાલમાં જ તમે જોયું તે પણ મળેલ વરસાદ આવવાને. કારણે લાાઈટો નથી અને લાઈટને કારણે ઘણા બધા ઘરોમાં એટલ તકલીફો ચાલી રહી છે લોકો એ. લોકોને. ખાવાનું બનાવવા માટે લાઈટોની જરૂર પડે છે પરંતુ તે માટે પણ તે લોકોએ મોબાઈલ ની ટોર્ચો ઓચ કરીને કાર્ય કરવું પડી રહ્યો છે તે તમારું શું માનવું છે તેનું.
હા સાચી વાત સરકાર અંડરગ્રાઉન્ડ લાઈન તો રાખી રહી છે. એના અંડરગ્રાઉન્ડ ના લાઈન ના કારણથી આપણને ફાયદો તો ઘણો થશે પરંતુ કો કોઈક સમયે જો એવું ખોદકામ કરવામાં આવી ચાલો આતો એવું છે, કે એ જે અંડરગ્રાઉન્ડ લાાઈન જાય છે. એ ઘણા ફૂટો અંદર થી જાય ને પોછા થાય છે. પરંતુ અમુક જગ્યાએ તો એવી છે કે ત્યાં પસાર જ નહી અંડરગ્રાઉન્ડ લ તો તેમાં તો સમસ્યા છેને કોઈ વાત ખોદકામ કરતા જો પીસીબી થી ક તારોને એવું તૂટી ગયું તો એનું જવાબદાર કોણ, અને જેબી વાળા તોએ તરત તરત તો કરી જવાના જ છે, ને અને બીજું એકે સરકારે હમણાં ગેસના, ગેસ આપવા જોઈએ, કારણ કે ચોમાસાની સિજનમાં તો લાકડા આટલા બધા જ જોબીના થઈ જશે તો સર્ગાવશે કઈ રીતે, અને એના માટે ગેસ, હવા જોઈએ, સરકારે બધા ગામો ગામ અમારા ગામમાં તો છે, જ નહીં ગેસ લાઈને અને ગેસના બાટલા પણ જલ્દી નહીં આવતા અમારા ગામમાં, નોંધ આવતા દસ દિવસ પછીને એવા ગેસના બાટલા આવે છે, એટલે એમને બહુ મુશ્કેલી પડશે, તો અમાર શું માનવું,
હ તમારી વાત એકદમ બરાબર છે, કે અમારે અમારા ગામના પણ હાલમાં ગેસ લાઈન નથી, જેથી કરી અમે નોંધાયું. પણ છે, કેટલા વર્ષથી નોંધાઈ પણ રહ્યા છે, જેથી કરીને, પરંતુ હજુ પણ તે ગેસ લાઈન આવી રહી નથી, હમણાં. જોવોને તમે જીએબી વાળા આવ્યા છે, તેવો કામ કરવા માટે આવી રહ્યા છે, કારણકે. માં એટલી બધી તકલીફ આવીશે લાઈટ નથી, જેથી કરીને જેથી કરીને. જેથી કરીને હમણાં ઘણી બધી, તકલીફો ચાલી રહી છે, એટલી કરીને હમણાં જીએબી વાળા પણ આવ્યા છે, તે સુધારવા માટે એટલે હાલમાં મને લાગે છે. ત્રણ થી ચાર કલાકોમાં લાઈટ આવી શકે, પરંતુ તમે કીધું તે પ્રમાણે બાટલાઓ નોંધાવવા પડે છે, જેથી કરીને તે પંદરથી સોળ દિવસ. આવવામાં લાગે છે, એટલે જેટલી જેટલી ગેસલાઈન આવી શકે એટલું સારુ સારું કેવાય. કારણ કે, અમારા ગામડામાં હજુ સુધી ગેસ લાઈનો આવી નથી કેટલા વર્ષોથી કમ્પ્લેન નોંધાવી રહ્યા છે, પરંતુ સરકાર એના પર ધ્યાન આપી નથી, જેથી કરીને હમણાં ગેસ લેવાનું બિલકુલ આવી નથી રહી, અને ગેસના બાટલાઓની પણ અસર ચાલી રહી છે, જેથી કરીને સરકારે એ માટે આગળ કાર્ય કરવું જોઈએ, કે જલ્દીથી ગેસ લાઈન આવેતો બધા માટે ખુબ સારું કહેવાય. એના માટે પરિવાર માટે પણ ઘણું સારું કેવાય તમે શું કેવો છો.
સાચી વાત છે, ગેસલાઈન તોઆવી જ જોઈએ, કારણ કે હમણાં તમને.
તો બાકી એને પલો,
અમારે ગામમાં એવું બધું છે, કે બાર બાર જે છે, તને તો ગેસ લાઈન નાખી દે છે, મોટી મોટી લાઈન પરંતુ જે અંદરના ગામડાઓ છે, તેમાં નાખવું બહુ મુશ્કેલ છે. એમાંએ લોકો નાખતા જ નથી મુશ્કેલ તો જોકે છે, જ નહીં એમતો જોવા જઈએતો, મુશ્કેલ કરતા એકદમ સરળ છે, પરંતુ એ લોકો અંદર અવાજ માંગતા નથી. અને બહારથી નાખીને એ લોકો પૈસા બીજા બધા જપ્ત કરીલે છે, જેથી એ લોકોને નુકસાન નહી થતું, પરંતુ જે કોઈ વ્યક્તિ છે, જે વ્યક્તિ અહીંયા રહે છે, તે લોકોને નુકસાન થાય છે, અને આવું જ નુકસાન જો ચાલતું રહે છે, તો આગળ જતાં એવી બધી સમસ્યા હો શકે છે, કે સરકારને સપોર્ટ જના કરે એવી. સમસ્યાઓ આવી શકે છે, એના આપડે એ બધીન ટ્રષ્ટી લેવી જોઈએ, અને આપણે સરકારને માંગણી કરવી જોઈએ. તો મારે ગામમાં પણ રાખો હવે સરકારએ લોકો નાખે છે, પરંતુ એના પાછળ ભી આપડે છ થી સાત હજાર ભરવા પડે છે, તો સાત હજાર ભરશું તોજ આપણને ગેસ લાઈન પણ મળી શકે છે, એના માટે આપણે એના આગળના તબક્કાઓનો ઉપયોગ કરવો જોઈએ.
હા, તમારી વાત એકદમ બરાબર છે કે આપણે બધી માંગણીઓ કરતા રહેવી જોઈએ પણ લોકો કરે પણ છે, પણ તો પણ સરકારી નોકરી એ લોકોને સાંભરતી નથી જેથી કરીને કેટલા લોકોએ બધી ફરિયાદો પણ નોંધાવે છે, અને એવું મોટું કાર્ય પણ કરે છે, પરંતુ તે કાર્ય માટે સરકાર આગળ આવતી નથી જેથી કરીને, એટલી બધી તકલીફો આવી રહી છે, જેથી કરીને આપડે પણ એના માટે સાવ ચેતી રાખવી જોઈએ, પરંતુ ઘણા લોકો કમ્પ્લેન આજ સુધી નોંધાવ્યા કરે છે પણ તે લોકોની સરકાર આગળ સાંભળતી નથી, જેથી કરીને એ લોકો એવું બધું ન કરવું જોઈએ, અને સાંભળવું જોઈએ, કે જેથી કરીને, તે લોકોનું તે માંગણીઓ પૂરી કરી શકે પરંતુ સરકાર તે લોકોની કાળજીપૂર્વક, ત્યાં સાંભળતી નથી કે તે લોકોને કઈ તકલીફ થઈ રહી છે જેથી કરીને તે લોકોનું કાર્ય થઈ શક એટલે આપણે પણ એ લોકોને માટે આગળ વધવા રહેવું જોઈએ અને તેમના માંગણીઓને સન તી થી સાંભળીને તેવો શું કરવા માંગે છે શું કહેવા માંગે છે તેના વિશેે માહિતી આપવી જોઈએ પરંતુ તે લોકો આગળ એવું કરતા નથી અને તેના માટે ઘણા બધા ગામડાઓમાં હજુ પણ તલી ચાલી રહી છે જેથી કરીને આપણે તે લોકોના માટે કાર્ય કરીએ એટલું સારું કહેવામાં આવે છે તમે શું કેવો છો એના વિશે
હા સાચી વાત છે સમમ તો જો કે અમુક હવે સરકાર એલું બધું સાંભળતી નથી પરંતુ સરકાર આપડે બનાવી જ શું કરવા આપડે એ લોકોને વોટ આપીએે છીએ આપડો હક છે આપડે સરકાર ને ગમે તેટલી ગમે તે વસ્તુ ની માંગણી કરી શકે એવું થોડી છે આપડે કોઈ વસ્તુને એ લોકો ના સાંભળે એના ઉપ આપણે કેસ પણ કરી શકીએ પરંતુ આપડી જનતા છે પેલ જનતા માં જ કઈ દમ નથી છો જનતા જ આવી ર છે તો પછી સરકાર ભી શું કરવાનું સરકાર તો એ લોકો પૈસા એ લોકો ને તો મળે જ છે એ લોકો પૈસા કયા કરે છે એ લોકોને બધી જ રીતની સહાય મળે છે તમે જાણો છો તમને કેટલી બધી સહાય મળે છે જેમ કે આયુષ્યમાન કાર્ડ ની છે પછી કાર્ડ ની છે એ બધા કાર્ડોની સહાય મળે છે એ પણ હોસ્પિટલોને મળે છે બરોબર અને જે દર્દી હોય એને પરંતુ હોસ્પિટલ વાળા પણ એ લોકો બિલ બનાવીને વધારે પડતા પૈસાઓ ઉઘરાવીને બધા કામો બધા કરે છે અને સરકાર પથી વધારે પૈસા ઉપ લઈ લે છે જ્યાં સરકાર ખર્ચવું જોઈએ ત્યાં સરકાર તી નથી અને બીજી જગ્યા બધી ઘણી બધી જગ્યા સરકારો પૈસા નાક નાક કરે છે અને એના માટે પગલા ઉઠાવવા જોઈએ આપડે જે જનતા પાર્ટી છે તે લોકો એ
હા તમારી વાત એકદમ બરાબર છે તમે કીધું તે પ્રમાણે સરકારો પાસે એટલોું બધું પૈસો આવે છે તો પણ તે આપણા કાર્યો માટે કરે છે અને તેમના પર્સનલ કાર્યો માટે ઘણા પૈસાઓ ખર્ચી કાઢે છે સરકારની બે દરકારી કહેવામાં આવે છે પરંતુ તે ઘણા લોકો એવા બધા છે કે તે સારા કાર્ય માટે પણ ખર્ચો કરવા માંગે છે પણ તેના ઉપ ઉપથી દબાણ એટલું હોય છે કે તે એ લોકો કરી શકતા નથી જેથી કરીને આપણે પણ એવા લોકોને ચૂનવા જોઈએ કે જે આપણને કાર્યોમાં મદદ કરી શકે પરંતુ એટલા બધા ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને કારણે એ લોકો પણ આગળ કાર્ય કરી શકતા નથી જેથી કરીને આપણે અહીંયા જે બધી ઘણી બધી એવી નાની મોટી પ્રોબ્લેમો ચાલી રહી છે તેના મા આપડે પંચાયતને કેવું જોઈએ કે અમારે અહીયા એટલી બધી સેફ્ટી નથી જેથી કરીને વરસાદના મોસમમાં અમને ઘણી બધી તકલીફો પડે છે તેના માટે આગળ કાર્ય કરતા રહેવું જો પરંતુ પંચાયત પણ એટલું બધું કાર્ય કરતી નથી અને ઘણી પાછળ છે કાર્ય કરવામાં એટલે તેમણે સાચવીને એવું બધું કાર્યકર્તા રહેવું જોઈએ કે તે લોકોને આગળ કાર્ય માટે મદદરૂપ થઈ શકે પરંતુ સરકાર અને તેમના પંચાયતો પણ એટલું કાર્યમાં આગળ આવી રહ્યા નથી જેથી કરીને એ લોકો કમ્પ્લેન નોંધાવે તો પણ પાંચ થી છ દિવસ લગાડી દેશે તે ઘણું બધું સારું કેહેવાય નહી તેથી કાર તે લોકો કાર્ય કર તા રેહવું જોઈએ તે અંગે તમે શું કેવો છો આગળની બાબતમાં
હા સાચી વાત છે એમ તો અમે હમણાં તો ગ્રામ પંચાયતમાં પણ તં ગ્રામ પંચાયતમાં પણ આપણે કંપ લખ અ સ્ટ્રીટ લાઈટ સ્ટ્રીટ લાઈટને એ લોકો વેરો લે છે પરંતુ એ સ્ટ્રીટ લાઈટ નો વેરો લે છે. પરંતુ એની સર્વિસ તો આપતા નથી જીરો સર્વિસ જીરો મેન્ટસ ક મેન્ટનન્સ નહી જીબી વાળા પણ આવે આ વખત ખાલી લાઈન સાપરવા આવવ્ય આવ્યા છે પરંતુ એના આગલા વર્ષ એના ગયા વર્ષ એટલા એના જેટલા પણ આગળના વર્ષ એમાં જી બી વાળા ચરપ પણ સાફ સફાઈ કરવા આવ્યા નથી આ વખત તો કેવું છે કોઈ ક અપલીન આપી હશે એના કારણ થી એ લોકો આવ્યા છે અને ઉપરથી દબણ પણ હશે કે તમારે લાઈનો સ્થાપ કરી એના માટે આવ્યા હશે અને એક વાર મારે ઘરે લા લાઈન કપાઈ ગઈ એનાથી કોઈ કાવીને કાપી ગયું હતું એનાથી મારે ઘરે લાઈટ નહી હતી તો મેં સાંજે છ વાગે કમ્પ્લેન કરાવી હતી પરંતુ જો ત્યાં મને એવો જવાબ આપવામાં આવ્યો છે કે અમે અમારા પૂરતા કર્મચારીઓ આવશે તો જ અમે આવશું બાકી નહી આવીશું બાકી બે ત્રણ દિવસ તમારે એમ જ રહેવા પડશે